હલો. હા, અવાજ આવે છે. તમને અવે છે, અવાજ?
હેલો
હલો
હા, તમને મારો અવાજ આવે છે?
તમારો કમ્પ્લીટ આવે છે.
હા, તમારું પણ કમ્પ્લીટજ આવે છે.
હા, બોલો જમી લીધું?
હા, જમી લીધું, તમે જમી લીધું?
હા, બસ જસ જમીને બહાર આવ્યો છું, શું જમિયા?
હું ઇડલી
હા, હા, મોજ મોજ
તમે શું જમ્યા?
ઘરે આજે પેલું નોરતા ચાલે છે ને આજે
હા.
તો એમાં પ્રસાદ હતો માતાજી નો બનાવ્યો હતો અને એના પછી દાળ ભાત અને ફ્લાવર ની સબ્જી રોટી એવું બદુ.
ગોળની જમાવે છે. નાની છોકરીઓને
હા એ કાલે કાલે કરવાનું જમાડવાનું નાની છોકરીઓનેજ ને હા હા દ દસ કે અગિયાર છોકરીઓ હોય છે નાની નાની. છોકરી હોય ઘર બાજુથી હોય ને. એમના બોલાયને જમડવાનું હોય. હા એવું કા કાલે હશે અમારે કાલે હશે.
બરોબર નવ હોય ગ્યાર હોય આમ કઈ પણ આમ.
અમા અમારે અગિયાર હોય. જ હા.
બરોબર બરોબર.
હા તમારે કેવું ચાલે નોડતાા કરો છો તમે?
નહી અમારા અમારા સાસરામાં નથી કરતા.
ઉપવાસ ઉપવાસ નહી કરતા તમારે?
નઈ નહી મોટી નવરાત્રી હોય ને ત આપણે કરીએ છીએ. આ ચૈત્રી નોરતાના કઈ આમ કરતા નથી.
અમાર તો બંને નોરતા ના કરે છે.
બરોબર સારું જ છે, તમે ઈ તમે પણ ઉપવાસ કર્યો છે?
ના મેં નથી કર્યો હા મ મમ્મી કરે. ખાલી.
બરોબર બરોબર.
હા અને આજે પેલું એ છે ને આઠમ છે ને આજે હા તો એ બધા કરે.
બરોબર.
હમ્મ હમ્મ.
અમે તમારે પઢાઈ ચાલી છે.
હા મારે મારા સ્ટડી ચાલે છે અત્યારે. હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું. ત્યારૂ
ક કઈ ગવર્મેન્ટન્ટ એક્ઝામ્ છે. કે
હમ્મ તમારે શું કરો છો તમે?
મે તો મારા માસ સ્ટર ટર કરી લીધા છે
તો આવેલ ટુરિઝમ
હા ટ્રાવેલ એજન્સી
એજન્સીમાં. વર્ક કરો છો કે ઘરે જ અત્યારે?
વર્ક કરતી હતી હવે તો અત્યારે ઘરે જ છું.
હા.
પેલા ક્યાં કરતા હતા, તમે શું કરતા હતા એટલે?
અહ મતલબ કઈ પેકેજ બનાવવાનું હોય ને તો એ પેકેજ બનાવીને આપવાનું. પેલા એક સેલ્સ જોબ હતી. એ મને જમી નહી. પછી મે દુસરી તા બીજી જોબમાં ગઈ ને તો એમાં સેલ્સ નતું. ખાલી આ પેકેજ બનાવીને આગળ વાલાને આપી દેવાનું.
આઈ મીન છે ને સબ્જેક્ટ જ મે પહેલી વાર સાંભળ્યો, ટાવેલ ટુરિઝમમાં માસ્ટરસ
હા, આ આયવા, એમાં શું હોય કે ટ્રાવેલિ તમારી, તમે બહાર છો?
હા બહાર છું હું.
હા તો તમે આ બેકગ્રાઉન્ડમાં આવાજ આવે છે ને તો આપણી આ વોઈસ રેકોર્ડિંગ કેન્સ લ થઈ શકે.
હા તો હું પોહગવા આવ્યો છું, મતલબ હું એક જગ્યાએ જ જઉં છું.
હા. કેમ કે શું છે સરે કીધું હત તું કે આમ પાછળને અવાજો ઓછી આવી જોઈએ.
ના, ના એટલી બધી નહીં આવતી, હું ડ્રાઈવિંગ જ કરું છું પણ હું સે સે મારે જ્યાં જવાનું છે ત્યાંથી હું થોડો દૂર છું ખાલી. એટલે હું ધીમે ધીમે ચલાવું છું. હા, હા, હા, હા. તો એમાં શું હોય તમે જે કરો છો માસ્ટરસ એમાં, મતલબ મે જેક્ટ જ આ પહેલી વખત મેં નામ સાંભળ્યું.
એમાં શું હોય કે જે પણ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી હોય ને તો એમાં બધું આવી જાય તમારે ટિકિટ કેવી રીતના બુક કરવાની, તમે આપડ જો નોર્મલ ટ્રાવેલ એજન્સી હોય ને, એમાં આમ નથી થતું કે એક માઇ ટ્ર્રીપ આવી રીત બુિંગ નથી થતી, બે ત્રણ અલગ સોફ્ટવેર આવડે, ટેલી હોય ને ટેલી તમને ટેલી ખબર છે.
હ હમ.
ટેલી અકાઉન્ટમાંથી કેવી રીતના એક અલગ સોફ્ટવેર છે. છે.
તેલી ના કોર્સ ને એવા કરવાના આવે છે. અમારે ત્યાં ભણાવ છે.
હા તો એ અકાઉન્ટ માટે હા એકાઉન્ડસ માટે એક સોફ્ટવેર છે બરોબર.
હમ.
એનાથી બિલ બિલ આપણેે કાઢી ના નાખીએ.
હમ હમ.
તો એવી રીતના જ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં તમારે ટિકિટ બુક કરવી હોય ને. તો અલગ અલગ સોફ્ટવેર શીખવા પડે. એનાથી તમે ટિકિટ બુક કરી શકો. ડિરેક્ટલી એરલાઈન થી, પછી બધું હોય તમારે ટિકિટ બુક કેવી રીતના કરવાની તમારે, બસો કેવી રીતના બુક કરવાની.
એ બધું તો મતલબ નોર્મલ એ તો આપડણે કરતા હોઈએ મતલબ એ તો આપણેેને આવડે જ ને ઓનલાઈન આપડણે કઈ કરતા હોઈએ તો એ તો આપણને આવડે જ ને.
હા આપડે આવડે પણ એ શું છે એક કોર શું કેવાય. મોટી મોટી બુકિંગ હોય ને હવે આપડે તો નોર્મલ માણસ છીએ. જેની બુકિંગ કરવી હોય તો મેં એક માય ટ્રી કરી નાખી.
હમ.
પચાસ સો જન ને કરવી હોય ને તો પેલા પેલા શીખવું પડે. બહ ભારે ડિસ્કાઉન્ટ મળે એ નથી ટ્રાવલ એજન્ટને ખાસો ડિસ્કાઉન્ટમાં
એમાં એટલું બધું તો થોડી હા મતલબ તમારે હોય એવું કામ, પચાસ સાહીઠ જણા અમારે ના હોય હા.
તમારે ના હોય. પણ આપડે હવે આનાથી જોતા કે ડોક્ટર ડોક્ટર્સ એક કોઈ કંપની હોય ડોક્ટર લોકો ને બહાર ફર લઈ જાય તમે સાંભળ્યું હશે
હા એ તો એવું તો સાંભળ્યું છે પણ આ બધું આ સબ સબ્જેક્ટ જ મતલબ આમ પેલી વખત આજે સાંભળવાે એટલે મને એ થયું
હા હા એમાં એ બધું શીખવાડે એ ટુ ઝડ ટ્રાવેલમા શું શું ગલતી થઈ જ શકે તમે કેવી રીતના પ્લાન કરી શકો બધું જ શીખવાડે બધું
તો મતલબ એમાં ક આપડે હા ક્યાં ક્યાં આપડણે ફરવાનું હોય ને એ બધું તો તમને ખબર જ હોય ને
હા એ બધું શીખવાડે
હા
હમ્મ એમાં છે ને એમાં શું હોય કે આપણને જો કોર્સ હોય ને એમાં એટલા ડિટેલમાં નથી શીખ કવાડતા કેમ કે હું દુબઈ હું એટલું બધું શીખી નાખું પણ પછી અગર મેં સ પોઝ આઉટ ઓફ ઇન્ડિયાની એન્યરી લીધી જ નહી મે ક્યારે કામ કીધું જ નહી તો મને કામ થોડી આવશે.
નાઈ તો ના જ આપે એ રીતે મતલબ આવડવું તો જોઈએ ને એવું, હા હા.
તો એવું એકદમ ડિટેલમાં કન્ટ્રી સિટીના બમાં નથી શીખવાડતા. પણ આપણને આઈડિયા આપી દે. કે તમારે પ્લાન કેવી રીતના કરવાનું, છોટી ગાડી મોટા માણસ હોય નાના માણસ હોય તો કેવી રીતના બુકિંગ કરવાની એ બધું.
તો મતલબ એમાં એપ્રોક્સ કેટલું મળે પેકેજ તમને વર્ક કરો તો?
આમ ડિપેન્ડ થાય, કોઈ કોઈ કંપની તો ખાલી હજાર બે હજાર રૂપિયા માર્કઅપ રાખે.
હ હ અને ઇન્ટરનેશનલ ટ્રીપ એવું બધું એમાં કમિશન ની હું મળે? તમને?
મને નહી મારું સેલ્સ નતું ને તો મને કમિશન નહોતું મળતું. હા સેલ્સમાં તમને કમિશન મળે.
હા હા હા, તો આ તો સારું સારું કેવાય મતલબ.
હા સારું કેવાય તમે પણ તમારી સેલ્સ બહુ પાકી હોવી જોઈએ.
હમ. આવડવું તો હોવું જોઈએ ને એમાં.
આવડવુ તો હોવું જોઈએ.
હા, મારે તો પેલા એમાર મ માસ્ટર્સ માસ્ટર્સ મેં નહી કર્યું. પણ એ મારે છે ને પોલિટિકલ સાયન્સમાં મેં ડિગ્રી લીધી છે.
પોલિટિકલ સાયન્સમાં. એમાં શું હોય? પોલિટિકલ સાયન્સ
પોલી પોલિટિકલ સાયન્સમાં જે આપડે શું કેવાય અઈ અહ આજે રાજનીતિ કેવાય ને રાજનીતિ પોલિટિક્સ મતલબ આ શું કેવાય સંસદને બધું નીહોતું મંત્રીને બધા હોય. હલો હલો
એ છે.
હલો.
હા, તમને છે.
હલો.
હેલો, તમને આવાજ આવે
હા, હવે આયો હવ વે આયો અવાજ હમણાં નતો આવતો.
હા, કઈ વાંધ અને આ અ થોડો એપમાં છે આ પ્રોબ્લેમ.
હા, વાંધો નહી તો.
તો તમારે મતલબ ફ્યુચરમાં કઈ જૉબ ઢૂઢવી હોય કે કઈ જવાબ લેવી હોય તો તમે શેમાં તમને જોબ મળશે?
એમાં મતલબ એ તો ડિગ્રી માટે જ છે પર્પઝ મતલબ એનો કઈ એના માટે નથી. આપણને શીખવા માટે ના ના એમાં કોલેજ તરફથી અમારે એવું કઈ ના હોય ના ના ના અમાં એવું કઈ ના હોય. અમારે કેવું હોય કે અમારે ખાલી છે ને ડિગ્રીના પર્પઝ માટે કરવાનું હોય. હા ગવર્મેન્ટ એક્ઝામ માટે એમાં કામમાં આવે મતલબ. એક્સ્ટ્રા સ્ટડી કરવી ના પડે મન લબા સબ્જેક્ટ એવો છે ને કે એઝામમાં એના કવેસ્ચન રિલેટેડ બધા પૂછાય એના. તો મતલબ મારે એક્સ્ટ્રા સ્ટડી ના કરવી પડે, જો મારે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવાની હોય ને તો.
અચ્છા ઓક કે તો આ ડિગ્રી ગવર્મેન્ટ એક્ઝામ લે દેવી હોય, તો આ કામે આવે
હા, મેં એટલા માટે લીધેલું છે.
બરોબર તો તમારે યુ પી એસ સી કે આવી કઈક ડિગ્રી નથી કરવાની?
હા, યુ પી એસ સી આવે ને, અમારે મતલબ સ્ટેટ સ્ટેટ પી સી એસ હોય ને તો એની માટે પણ કરાય, યુ પી એસ સી માટે પણ કરાય. અને બીજી બધી એક્ઝામ હોય ને, બીજી બધી ગવર્મેન્ટ એક્ઝામ ની એમાં પણ મતલબ પેલા જેટલું ના આવે પણ આ થોડા ઘણા ક્વેસ્શન એમાંથી આવે
બરોબર, ચાલો હું તમને પાછો ફોન કરું. હ